હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો
હલોો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં તમે કેમ છો
હા હાલમાં તો એકદમ મજામાં છું અને હમને ઘરે આરામ કરી રહ્યો છું અને તમારી સાથે વાતચીત કરવા એ જ ફોન કર્યો કે આપણા જેણાં ગામડામાં સામાન્ય બીમારી ખુબ વધી ગઈ છે કારણ કે તમે જાણો છો કે ગામમાં શરદી છે ઉધરસ છે તાવ છે પછી માથા દુખાવો છે પછી પગ દુખાવો શરીર દુખાવો ખુબ વધી રહ્યું છે કારણ કે હમણાંના જે બધા બાળકો છે યુવાનો છે તે એ લોકો બરાબર ફિટનેસ પર ધ્યાન નથી આપતા ગમે ત્યાં બધું રમી્યા અને પછી હાથ પગ પણ નથી એમ જ એમ જ ખાવા બેસી જાય અને એ લોકોના લીધે આવું બધું થાય છે કારણ કે ખાવા બે ત આપણે હાથ પગ સાફ હોવા જોઈએ યોગ્ય રીતે આપડણે ખાવું જ જોઈએ કારણ કે આપડે જે જઈને પછી આવીને દરેક આપણે જમવા જ બેસી જઈએ તો એ નહી ચાલે કારણ કે આપણે ફરીને આવ્યા હોય તો પછી બહારના હવા બધા ગમે તેવા બધા વાયુ હોય છે અને ગમે તે્યારે હવા કે પછી અન્ય કોઈ ના કીટણ આપ હાથમાં લાગી જાય તો પછી આપણેે એ જ હાથથી આપડણે ખાઈએ તો આપણને આવી બધી બીમારી જોવા મળી જાય છે એટલે કે આપડણે સૌપ પ્રથમ બહાર ગયેલા હોય તો પછી ઘરે આવીને ના હોવું જોઈએ અને યોગ્ય રીતે આપડું શરીરને સાફ રાખવું જોઈએ બાકી તમારે શું કેવું છે સામાન્ય બીમારી તો બધી વધવાની છે તો એના વિશે તમે કઈ માહિતી આપો ને
હ એમ જોવા જઈએ તો આ જે સામાન્ય બીમારી છે તે તો ખુબ જ થઈ રહી છે અને હાલમાં જોવા જઈએ તો ઘણા બધા વાયરસ પણ ફેલાય છે તેનો એક હમણાં કોરોના વાયરસ આવ્યો હતો તે તો તમે જાણતા જ હશો તેમાં અમારા ગામડામાં તો એટલી બધી આપ્ટ નહી હતી અમે તો ખેતરને એમાં કામ માટે જટ છેડ્યા કારણ કે અમે જો ઘરની બહાર નીકળી જાય અને જે સરકારે લોકડાઉન લાગુ પાડ્યું જો અમે બહાર નીકળી જશું તો ખેતી કોણ કરશે અને જે અનાજ કોણ પાકવશે કારણ કે આજે જો ખેડૂત જો અનાજ પાકવવાનું બંધ કરી દેશે તો આપણો જે આર્થિક વ્યવહાર છે જે બધા કામ ધંધા છે તે બધા અટકી પડશે કારણ કે બધા દરેક મનુષ્યને જમવા માટે શાકભાજી કે અનાજ તો જોઈએ જ છે એટલે અમારે તો એનું ઉત્પાદન કરવો નહી હતું પરંતુ અમે જે સરકાર દ્વારા જે રૂલ રેગ્યુલેશન બહાર પાડવામાં આવ્યા હતા તે અમે બધા જ ફોલો કર્યા હતા જેમ કે અમેા સેનટાઈઝ પણ કરતા હતા પછી એકબીજા જેમ બમ દૂર જ રહેતા હતા અને વાડી એ પણ અમે માસ્ક પહેરીને જ ફરતા હતા એટલે અમે તો એટલો બધો અને અહંયા ગામડામાં એટલો બધો જે વાયરસ હતો તેની ઇફેક્ટ પણ નહી થ હતું એમ તો એક બે જણ થયેલું હતું પરંતુ એટલો બધો પોઝિટિવ નહી હતો એટલે ચાલી જતું હતું અને સિટીમાં મને વાત મળી કે શહેરોમાં તો મઘણા મોટા પયા પર ફેલાયો હતોું એટ ત્યાં તો ઘરની બહાર પણ જવા માટે મનાઈ કરી દેવામાં આવી હતી તો અમારે તો ગામડામાં જે એવું કરવામાં આવ્યું હત અમારે તો ખૂબ જ મુસીબતમાં મુકાઈ જાયીએ કારણ કે અમારે શાકભાજી અને હમણાં તો જે કેરીની સીઝન હતી ત્યારે તો તો અમે કેરી ન બધું બધી બાજુથી ફસાઈ ગયા હતા કારણ કે કેરી પણ આવી હતી તો અમે એનું ઉત્પાદન તો કર્યું હતું પરંતુ વેચાણ માટે કઈ જગ્યા જવું કારણ કે બધી માર્કેટ ને પછી ત્યાં વેપારીઓ પણ ઓછા આવતા હતા તો અમને ભાવ પણ એટલો ઓછો મળેલો હતો કારણ કે લોકો ફળફળાથી તો ખાય છે પરંતુ એ લોકોને ઘરની બહાર જ નીકળવા મનાય કરવામાં આવ્યું હતું એના કારણે ઘણી બધી મુસીબત થઈ હતી પરંતુ ત્યારે અમને જે રોગ હતા તેના સામે લડવા માટે અમારી બાજુ કમ પણટના આવ હતા અમે કસરત પણ ખુબ જ કરતા હતા અને અમારે ત્યાં સુંદરબજાર નું ગ્રાઉન્ડ પણ છે અને હાલ મો ત્યાં લોન પણ રોપવામાં આવી રહી છે અને અમે તો જઈએ જ છે લોન રોપવા માટે પણ અને મજા પણ આવે છે દરરોજ લોન રોપીએ છીએ એમ તો મજૂરી મજૂર જે હોય છે તેના દરજોપાવીએીએ પરંતુ ઘણો ઘણો બાકી રહી જાય તે અમે રોપી દઈએ છીએ એટલે ખુબ જ સરસ છે અને હાલમાં શું છે કે જો લોન નેું રોપાઈ ગયું તો આઉટ ઓફ વર્ષે અમે સાર મજાના ગ્રાઉન્ડમાં રમશું અને ખુબ જ મજા આવશે અને રમત રમવાની તો એમ તો વડીલો ના પાડે છે પરંતુ ફોનમાં આજના યુવાનો શું કરે છે કે ફોનમાં લાગી રહી છે એના કરતાં તો આપણે ગ્રાઉન્ડ પર રમીએ તો આપણું ફિટનેસ પણ બની રહે અને આજે ફિટનેસ ખૂબ જ જરૂરી છે કારણ કે વાતાવરણ ખૂબ જ ચેન્જીિસ થઈ રહ્યું છે જેના કારણે ઘણા બધા રોગ ફેલાઈ રહ્યા છે તો એ રોગો સામે આપણું શરીર જો લડી નહીં શકે તો આપણે પણ બીમારી થઈ શક્યું છે અને ઘણા બધા ઇફેક્ટ થઈ શકે છે એના કરતાં જો આપણું શરીર મજબૂત હશે તો આપણે કોઈ પણણ રોગ હોય બીમારી હોય કે પછી કંઈ પણ જાતનું નુકસાન થયું હોય આપણા શરીરને તો એની સામે આપણું શરીર લડી શકે એટલા માટે આપણે ફિટનેસ રાખવી જ જોઈએ તમે પણ ફિટનેસ રાખવા માટે જીમ કે પછી આ સવારે દોડવા અને સારો પૌષ્ટિક આહાર ને એવ તો લેતા જ હશુ ને
હા ભાઈ એટલે કે હું હમણા મારા જેમ જીમમાં જે સમય હતો તેમ તો જાઉં છું જીમમાં મારા લગભગ એક વર્ષ જેવા થવાના છે પરંતુમ જે સવારમાં તોં કીધું કે સવારમાં ઢોળા પર જાઉં છું આપણે આપણા ગામમાં ઘણા બધા અમારા તો જે એક વીચમાં એું બધું એક દિવસમાં પેલું ફિટનેસ કેમ્પ યોજવામાં આવે છે અને ઘણા બધા લોકો ફિટનેસ કેમ્પમાં આવે પણ છે અને નાના બાળકો થી માનીને વૃદ્ધ પણ એ લોકો ખુબ માને છે અને આજકાલ અમારા ગામના જે વડીલો છે એ તે મોટા મોટા હોય છે તે પણ હમણાં સારી હોય કારણ કે એ લોકો પણ પહેલાના જમાનામાં ઘણું બધું ઘરનું જ ખાતા હતા અને યોગ્ય પૌષ્ટિક આહાર લેતા હતા તોજ હમણા આટલ શરીનું ટગડું છે નેમ એટલ સારી એ ફિટનેસ છે ને હમણા પણ ખેતરોમાં સારું એવ કામ કરે છે એ લોકો એ લોકો માને પણ વહેલા નથી પડતા લોકો જે રોગ ચાળા વાળું પણ એને ખુબ એ લોકોને અસર કરે છે કારણ કે એ લોકોને રોગ પણ નથી થતો અને એ લોકોને સારો એવું શરીર પણ સારું છે કારણ કે રોગ ચાળા એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એ લોકોમાં ખુબ વધારે છે અને ખબ થતું પણ નથી લોકો સામાન્ય બીમા માને તમે જાણો છો કે શરદી છે ઉધરસ છે તાવ છે તે એ લોકોમાં જોવા મળતી જ નથી પરંતુ એ લોકોનો લાંબા ગાળાની બીમારી તમે જાણો છો કે કોઈ વાર થઈ જાય છે એટલે કે એ સુગર છે પછી પ્રેશર છે પછી બીપી છે એવું ઉઠવાનું એવું તો હજી અસર રહે જ છે પણ લાબ ગણાા રહે જ છે અને આજીવન એ લોકો રહેવા છે પરંતુ એ લોકો મોસ્ટલી તો એ લોકો આયુષ્ય તો ખુબ લાંબુ હોય છે પરંતુ એ લોકો દવા તો લેવી જ પડે છે કારણ કે આવી બીમારી એ લોકોને આજીવન રહે જ છે એટલે એ લોકો આ બીમારીમાં થકી રહેવા માટે એ લોકોને યોગ્ય પ્રકારનો પૌષ્ટિક આહાર ખવો જોઈએને યોગ્યકાર દવા ડોક્ટર જે સલાહ આપે છેને તે લેવી જ જોઈએ કારણ કે એ લોકો કો પ્રકારની દવા જે ડોક્ટર આપે છે એ લેશે નહીિ તો પછીને આગળ જતા તકલીફ થવાની જ છે એટલે કે એવું છે કે આપ ફિટનેસ જે આપ શરીરને જેટલું આપણે સારું રાખશું તેટલું આપણા માટે સારું કારણ કે આવી સામાન્ય બીમારી શરદી છે ઉધર છે તાવ છે ખાંસી છે એ આપણને નહી થાય કારણ કે આપ જેટલું શરીર આપણું સારું રહેશે રોગપતિકારક શક્તિ આપ સારી રહેશે તો આપણા શરીરને આવી બધી નાની નાની બીમારી લાગશે જ નહીિ અને અમારા જો ઘરે ઘણી નાની બીમારી જેમ કે શરદી છે મોસ્ટલી આપણને ખાંસી છે પછ તાવ છે એવું બધું મોસ્ટલી થાય કરે છે એટલે અમારા જે ઘરે દાદા દાદી છે તે લોકોને એ ઘરેલું ઉપચાર એ લોકોને આવડે જ છે કારણ કે એ લોકો પહેલાથી કરતા આવેલા છે તે જ પછી મારા માતા પિતાને એ લોકો સમજાવેલું નહી જ રીતે હમણાં પણ એ લોકો ઘરેલુ ઉપચાર કરે છે ને એ જ રીતે અમે સારા પણ થઈ જાયી પરંતુ કોઈ વાર અમને એવું થાય છે કે આ ઘરેલુ ઉપચાર કરવાથી પણ ન આવે તો પછી અમે ડોક્ટરની સલાહ લેવા ઈચ્છે છે એટલે કે ઘણા બધા પરિવાર એવું પણ કરે છે કે અમે ઘરેલુ ઈલાજ કરે છે અમને શરદી છે ધાવ છે ઉધરસ છે અમને સારી થઈ જશે પરંતુ કોઈ વાર એવી એટલે ઝેરી ચેપી રોગ પણ હોય શકે જેથી કાર વહેલી સારી પણ ન થાય તો પછી આપણે ડોક્ટરને સારી લેવું જ જોઈએ કારણ કે અમુક લોકો પરિવાર નહી જાય છે અને ઘરે જ બેસી રહી છે ઘરે ઉપચાર કરીને તો પછી આગળ તેલ ના લાંબા ગાળા કે પછી મોટું એવું બીમાર થઈ જાય છે એટલે કે આપણેે ડોક્ટર ની સલાહ પણ લેવી જોઈએ અને ઘરેલુ ઉપચાર આપણે જે કરીએ છીએ પેલા તે પણ કરવો જોઈએ બાકી તમારે શું કેવું છે તમને આવું એલે તમારા ઘરે કોઈને આવ કોઈ શરદી છે ઉધર તાવ છે થાય તો પછી તમે ડોક્ટર પાસે જઓ કે પછી ઘરેલુ ઉપચાર કરો
હા તો જોવા જઈએ તો તાવ છે ને જે નાની નાની બીમારી છે તેના ઉપાય માટે તો અમે જે ઘરેલુ ઉપાય જ કરીએ છીએ કારણ કે ડોક્ટર પાસે જવું અમારા માટે ખુબ જ ખર્ચાલ છે કારણ કે હોસ્પિટલ કે દવાખાનેવું અમારા ગામડામાં એટલું બધું વિક નથી એટલે એટલી બધી સેવા ઉપલબ્ધ નથી એના માટે અમારે ઘણી બધે દૂર જવું પડે છે પરંતુ અમારે ત્યાં બધી ફળફળ હતી પછી આ જે ઔષધિઓ છે ફૂલ છે પાતળા છે જે વૃક્ષોની દાડીી છે તેને મળીને જે ઔષધિ બનાવવામાં આવે છે તે અમારે ત્યાં મળી રહે છે એના કારણે અમે સારો એવો ઉપચાર કરી શકીએી અને દવાઓ કરતા સારું હોય છે એના કારણે કોઈ સાઈડ ઇફેક્ટ પણ થતી નથી અને હાલમાં તો અમારા વડીલો દ્વારા એ પરંપરા ચાલતી છે એટલે અમે પણ એ પરંપરાને ફોલો કરીએ છીએ એમ તો ખુબ જ સારી છે અને આગળ રિસર્ચ જે વૈજ્ઞાનિકો છે તે પણ આવેલા હતા અને એ લોકો પણ માને છે કે દવાઓ કરતા જે ઔષધિક છે તે સારું છે પરંતુ જે મોટા પાયા પરના જે રોગો છે જે બીમારીઓ છે તેની સામે લડવા માટે તો અમારે હોસ્પિટલની મુલાકાત લેવી જ પડે છે કારણ કે એનો ઘરેલુ ઉપચાર થઈ શક્યો નથી જેમ કે કેન્સર છે પછી સુગર છે એમની દવા માટે દવા લેવો હોય તો અમારે હોસ્પિટલની મુલાકાતે જ લેવી પડે છે એનો ઘરેડાર ઉપચાર આપણે કરી શકતા નથી એ ખૂબ જ ગંભીર રોગ છે એની સામે લડવા માટે આપણું શરીર આમ તો કેબબલ છે એમ તો ગામડામાં ઘણા બધા લોકોને આવી બીમારી થતી નથી પરંતુ કોઈટલાક વાર શું છે કેટલાક લોકોને થઈ જાય છે એ લોકોને જમવામાં કે પછી આમ તેમ પ્રોબ્લેમ થયો હોય કોઈ પૈસાની પ્રોબ્લેમ તો પછી એ લોકો જે ખોરાક હોય છે તેમાં એ લોકો થોડો ઘણો ઓછો ખાતા હોય છે તેમના કારણે પણ થઈ શકે છે એટલે આપણે જેમ બનામ સારો એવો પૌષ્ટિક જ આહાર લેવો જોઈએ અને અમારી બાજુ તો એમ તો પૌષ્ટિક જ આહાર પણ મળે છે દુકાનો પણ ઓછી જ છે પરંતુ મેં જ્યાં સુધી જોયું છે કે જે મોટા મોટા શહેરો હોય છે ત્યાં ચાઇનીઝ લોકો ઘણું બધું ખાટા હોય છે પછી પાણીપુરી વડાપાાવ એમ ઘણી બધી જે જાત જાતની વાગીઓ છે તે ઘણા બધા લોકો ખાતાા હોય છે તો મારે એવું કેવું કે એ બધી વાનગીઓ ઓછી ખવી જોઈ કારણ કે એના કારણે આપણું શરીર જેટલું શક્તિશાળી રહેવું જોઈએ તેટલું રહેશે નહીં એના કારણે આપણે ભૂખ તો મટી શકે છે પરંતુ એ આપણા શરીર માટે એટલું બધું ફાયદાકારક હોતું નથી એટલે આપડે એ ખાવાનું તાળું જો શું તમે પણ આ ચાઇનીઝ છે પછી આ ડાબેલી વડાપાવન એવું બધું ખાવો છો કે પછી એને ખાવાનું તાળો છો તમે
ના ના આવું પાઉ વાળી ચીજ તો હું ખાવંજ ને એને આવું બધું વાડાપાવ છે ડાબેલી છે વસ્તુ ખ જેમ કે જે વડા છે તે ઘરે મોલીમ ઘર જ બનાવે છે બાર નતાવ્યામ વડા છે પછી સમોસા છે એવું અમ ઘરે બનાવીએ છી અને સારી રીતે બનાવીએ છીએ એટલે ઘરનું આપણે ખાઈએ તો સારું જ કહેવાય પરંતુ હવે બહારનું આપણે આવું બધું ગમે તે તેલમાં ટળેલું વસ્તુ ખાશું તો પછી આપણને કોઈ પણ પ્રકારની એ ગંભીર રોગ કે એવી બીમાર થઈ જાય છે કારણ કે એ તેલ પણ એટલું સારું નથી આવતું કોઈ વાર તમે જાણો છો કે આપણને તકલીફ પડી રહી છે અને પછી આપણને ઘરે પ આવે આવું બધું ખાઈને આવે તો પછી ઘરે રાતના પેટમાં દુખાવો એસિડિટી ડડીહાઈડ્રેશન એવું બધું થઈ જાય છે એટલે કે આવ બહારનું ખાવાનું આપણે ન કરવું જ જોઈએ કારણ કે એ ફાસ્ટ ફૂડ તો આપણને ખૂબ અસર કરે છે મોટા પ્રમાણે કારણ કે આપણા શરીર ને ખૂબ જાડુ પણ બનાયને ફેટ પણ વધારે દે કારણ કે ફ ફમાં ઘણ બધકાર હોય છે લોકો બનાવે છે તરત બની જાય છે એટલે પલું પચે પણ નહી અને આપણને તકલીફ પણ ફડે છે એટલે આપણેે બાર ખાવું નગરવ જોઈને આવી બીમારીને આપડે બચવું જોઈએટલે જેથી કરીને આપડ સારું એવું શરીર રહેશે તો આપણને નાના નાની બીમારી થશે જ નહીિ સારું ભાઈ મળીએ પાછો આપડે ઘણી બધી બીમારી એટલે કે આવી બીમારી વિશે કે પછી આવ જે પણ અ બધું શરદી ત ઉરું થવાનું છે પરંતુ આપણે જેટલું આપણે શરીરને સારું રાખશુંને તેટ માટેરે સારું છે સારું ભાઈ પાછા મળીએ આપડે કોઈ વાર
હા ચાલો મળશે ત્યારે વાત કરીશું
હા